હા એકદમ મજ સંભળે છે મારો અવાજ.
હા હા સંભળાય છે.
હા કેમ છો બધા પરિવાર માં કેવા છે?
બસ આ ગરમી એટલી બધી છે એટલે આ હમણાં, ગરમી ના લીધે થોડું ખાવાનું નેું બધું ઓછું ખાય એટલે હવે હવે બધું લિક્વિડને વધારે પીવડાવવું પડે છે, કેમ કે ગરમીમાં હવે ખાવાનું લોકોને પાવતું પણ નથી અને જો છકરાને આપણને પણ નહી ઉભાવે, એટલે લોકોને આવી રીતના લો લીંબુ સરરબત ઓરેન્જ જૂસ ને એવ બધ બનાવી આપીએ, જેથી લોકોને લોૂભ પણ નહી લાગે એક તો સ્કૂલ થી એ લોકો આવે તડકામાં એટલે થાકી ગયેલા હોય, એટલે આવી રીતના તડકા વીને પછી ખાવાનું પણ એ લોકોને કંટાળ આવે, એટલે લોકોને આવી રીતના જ્યુસ બનાવીને એ લોકોને પીુરાવ છે, એટલે લોકોને લીંબુ શરબત પી એટલે થોડ લૂ પણ ઓછી લાગે, અને લોકોને ડીહાઈડ્રેશન પણ નહી થાય, એટલે આવી રીતના કરીએ છીએ, અ તમે શું કરો છો?
હા એકદમ મજામાં છે તમે કીધું તેમ અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે, એટલે ઉનાળા ની ઋતુમાં તાપ તો બહુ જ લાગે છે, બીજું કે ગરમી એટલી બધી સખત છે, કે સવારે દસ વાગ્યા થી જ તમે બહાર નીકળી નહી શકો. અને અત્યારે તો એવું થઈ ગયું છે કે મોસમ વિભાગે તો કહી દીધું છે, કે આટલા દિવસથી આટલા દિવસ સુધી કોઈએ પણ બહાર નીકળવું નહી, કારણ કે હીટ વવ છે, એટલે પછી તમે બહાર નીકળતા નહી એ તમે કીધું તેમ અમે ખબ કાળજી રાખીએ હવે છોકરાઓને અમે છેને જૂસ બનાવીને આપીએ છેએ, બીજું કે ઘરે આવે એટલે તરત એમની પાસે છે. ને મોડુંને એું બધું ધોડાવીએ હાથ પગ મોડા ધોડાવીએ બરાબર એકદમ પાણીમાં, છપકોડી જેવા નાખીએ, અને એ લોકો કહી કે હવે તમે તૈયાર થઈ જાવ પાવડર ને હું લગાવીને, તો જરાક તમને સારું લાગે અને તાજગી લાગે, એવી રીતે એ લોકોને કહીએી એટલે એ લોકોને લૂ પણ થઈ લાગે, અને બીજું છે ને અમે એ લોકોને છે. ને તે, અ કાચા કાંદા ને એવું બધું જરાક વધારે ખવડાવીએ, એટલે કોઈ પણ શાકભાજી બનાવું હોય, તો અવે જોઈએ કે સલાડમાં તમે કાચા કાદા છે ટામેટા છે એવું તમે ખવડાવો બીજું કે લોકોને છે ને તે પાણી તત્વ, વાળા ફળ અને શાકભાજી વધારે ખવડાવવા જોઈએ, જેમ કે અત્યારે છે તેને શક્કર ટેટી મળે છે એમાં ખુબ જ પાણી હોય છે પછી તરબૂચ મળે છે, એમાં પણ ખૂબ પાણી હોય છે અને અને દ્રાક્ષ મળે છે દ્રાક્ષ પણ ખુબ સરસ ફળ છે કે જેમાં પાણી ન તત્વ વધારે હોય છે, તેવી જ રીતે શાકભાજી ટામેટામાં, અને કાકડીમાં એ બધામાં છે, ને પાણી ન તત્વ વધારે હોય છે. એટલે અમે લોકો છે ને છોકરાઓને કહીએ કે તમારે આ ખાવાનું, આ ખાવાનું એવી રીતે છે ને એ લોકોને પાણી મળે, તેવું જોઈએ બીજું કે, અત્યારે છે ને તાર ગીલી મળે છે, ગીલી કહીએ આપણે ગુજરાતીમાં તે પણ મળે છે તે પણ પાણી વાળી હોય છે અને ખુબ જ સરસ લાગે છે, અને એનું તો છે ને જૂસ પણ બનાવી શકો તમે, એટલે અમે એ રીતે છે ને છોકરી છોકરાઓને કહીએ છે અને અમે બનાવી પણ આપીએ, છીએ છોકરાઓ શું અત્યારે બહુ તાપ લાગે ને એટલે એ લોકો આઈસક્રીમ ખાય એ લોકો ગોળો ખાય એટલે આમાં શું થાય કે એ બધી વસ્તુમાં છે ને આર્ટિફિશયલ કઈ વસ્તુ નાખેલી હોય, ફૂડ કલર હોય કઈ પ્રિઝર્વેટિવ નાખ હોય જેમથી છે ને એ લોકો ના ગળા પકડાઈ જાય, પછી બિન મોસમી છે ને એ લોકોને શરદી થઈ જાય, અને તબિયત ખરાબ થઈ જાય ટોન્સીિલની તકલીફ થઈ જાય, એના કારણે છે ને અમે એ બધું ખાવા, નથી દેતા એટલે છોકરાઓને છે ને આ રીતે અમે કહીએ છે કે અમે ઘરે બનાવી આપએ તમને, તમે એજ કરો, બીજું કે આટલું ગરમી છે તો પણ અમે છે ને તે એ લોકોનું એટલું સરસ રીતે કાળજી લઈએ છીએ અમે ઠંડુ પાણી નથી પીવડતા, પણ માટલા ના પાણી અમે પીવડાવએ છે. માટલું એટલું ઠંડુ રહે છે ને એનામાં પાણી એકદમ ઠંડક આપે તેવું બની જાય છે, એટલે પછી તમને સારું પડે, એટલે એ રીતે છે ને તમે તમારા આરોગ્યને અને સ્વાસ્થ્ય નું ધ્યાન રાખી શકો છો, અને જેમ સરકારે કીધું છે કે મોસમ મને કીધું છે કે તમે અત્યારે આટલા થી આટલા વાગ્યા સુધી નહી નીકળવું જોઈએ, તો હવે બધી શાળાઓ ચાલુ છે, એટલે તમારે ફરજયાત શાળામાં તો જવું જ પડે છોકરાઓની વાત કરીએ તો, અને આપડે પણ આપણા કામ પર તો જવું જ પડે એટલે આપડણે નહી ની નીળએ એવું તો નહી જ કરાય આપણાથી, એટલે અમે તો શું કરીએ કે બધું બાંધી કરીને નીકળીએ એકદમ, અને સરસ પાછા એવા બાંધીને જ અમે પાછા ઘરે પણ આવતા હોય છે ઘરે આવીને છે ને, તે તમે તમારા બધા કપડા છે તે હથપગ ધોઈ ન લેવાનું અને બધા કપડાં છે ને, તે તમારે ડોલમાં નાખી દેવાના એટલે તમને જે બધા બર થી જમ્સ લાગેલા હોય, જે પણ કઈ થયેલું હોય એ પણ બધું સારું થઈ જાય, એટલે તમને જે પ્રદુષણ ના કારણે તમે જે નુકસાન થયેલું હોય. તે પણ તમારું સરસ રીતે આવી જાય એમ કરીએ, એટલે એ બાબતમાં તમારે ધ્યાન લેવા જેવું છે, તમે પણ આ બધું કરતા હશો અનેને તમારા બાળકો સાથે અને તમે પણ પોતે તમારું ધ્યાન રાખતા હશો, અને ઘરગથતા ઉપાય બી કરતા હશો, જેથી તમારા આરોગ્ય જીવન એકદમ સરસ રહેતું હશે.
હા હા અમે પણ આવી રીતના બપોરના તડકામાં ઓછું જઈએ, અને જો જવાનું હોય તો આવી રીતના સનસ્ક્રીન લગાવીને અને આવી રીતના મો પર દુપટ્ટો બાંધીને જ જઈએ અને છોકરા ઓને પણ ટોપીને આવવું બધું બાંધીને જ લઈ જઈએ જેથી તડકો પણ આ લાગે બેઠ અને બપોરે તો સાંજે બપોરના તડકામાં જવા નઈ દેએ કેમ કે હવે હમણાં એટલી લૂ લાગી ગરમ તડકા જેથી છોકરાઓ બીમાર પડી જાય અને બહાર ન આવું બધું આઈસક્રીમ અને કેન્ડી ને આવી રીતતે બરફફોડો એવ બધ ખાવાનું થોડું તાળી જ છે છોકરાઓને ઘરે જ આવી રીતના બધી કુલ્ફીને એવું બધું બનાવી આપે જેથી લોકોને બી ખાવાની ઈચ્છા થાય ત્યારે આવી રીતના ઘરે બનાવેલું હોય તો એ લોકોને ગમે કેમ કે હવે હમણાંના આર્ટિફિશિયલ કલર થી શું થાય છોકરાઓના ગળા બધા બેસી જાય છે અને એ લોકોને ટોન્સિલન ને આ બધા પ્રોબ્લેમ થવા માંડે છે. શરદી, ખાસી ક સિઝનમાં શરદી, ખાસી થાય એટલે એના લીધે અમે લોકો બધું આઈસક્રીમને, આ બરફોળો આપતા નથી ઘરે જ આવી રીતના બધે આવી રીતના તરબૂજની આઈસક્રીમ પછી આવી રીતના અલગ અલગ મેગો આઈસ્ક્રીમ એ રીતના ઘરે જ બનાવી આપે એટલે એ લોકોને બી ખાવાની જરા મજા આવે અને આવી રીતના આર્ટિફિશિયલ કલર પણ નહી લાગે અને છોકરાઓને પણ થોડું ગમે એટલે આવી રીતના ઘરે બનાવીને જે લોકોને ખવડાવી અને એ લોકોની કાળજી પણ લઈ જ છે હમણાં ગરમી ની અંદર એ લોકોને પણ ખાવાની અંદર આવે અ કચુંબર નેવું બઘું, કાંદા ને એવું સલાડ ભાવે તો સલાડ કાપી આપે અથવા તો આવી રીતના ક્રશ કરીને ચટણીમાં બનાવીને નાખીને આપીએ અથવા તો રોટલી માં આવી રીતના અને સરરબત બનાવીને રોજ સરરબત પીવડાવીએ એટલે એ લોકોને લૂ ઓછી લાગી અને પાણી ઉકાળી ને પછી એ લોકોને માટલામાં ભરીને આપએ એટલે માટલામાં થોડું ઠંડ ઠં લે ઠંડુ રે એટલે લોકોને ઠંડુ પાણી પણ પીવાની પણ મજા આવે બાકી જો એકદમ આ ઉકાળેલું પાણી પી તો એ લોકોને પણ ગમતું નથી લવું માટલાનું પાણી પણ એ લોકોને પીવાનું ગમે છે અને અ આજુબાજુના એરિયામાં પણ એવું જ કે ગમે ત્યાં પાણી ભરાયેલા હોય એટલે મચ્છર ને એવું બધું હવે હમણાં ઉમનાળામાં વધારે આવે તો એટલે આજુબાજુની જગ્યા પણ અમે સાફ રાખીએ છેીએ કે જેથી મચ્છર ને ઓછો આવે છોકરા છોકરાઓને આ બધા ડેન્ગ્યુ મલેરિયા અને એવી બધી બીમારી નહી થાય એટલે આજુબાજુના એરિયા પણ સારો રાખીએ છીએ બિલ્ડિંગમાં પણ એવું છે અમે લોકો બધા સાથે મળીને સફાઈ કરી દઈએ છીએ બિલ્ડંગમાં એટલે છોક માંદગી થોડી ઓછી આવે અને છોકરાઓ થોડા પડે અને બિલ્ડિંગ બી સાફ સુથ રઈ જાય એટલે આ રીતે લોકો માંદા ઓછા પડે અને આપણે આજુબાજુના એરિયા જો સારા રાખશું તો આપણેે પણ સારા રહીએ અને માંદગી થોડી ઓછી આવી કેમ કે ઉનાળા ની અંદર આપણે ગરમીના લીધે અને પાણી જો ભરાયેલા હોય તો મચ્છર ને એ બધો ઉપદ્રવ વધી ગયેલો હોય એના લીધે મચ્છર કે તો છોકરાઓને ડેન્ગ્યુ મલેરિયા અને એવું બધી બીમારી થાય અને પીવાના પાણીમાં બીજો પીવાનું પાણી ગમે તે બું હોય સારું હોય તો છોકરાને કોલેરા ને એવી બધી બીમારી થાય એટલે એ લોકોનું આરોગ્ય પણ આપણેે સંભાળ રાખવી પડે એટલે એ લોકોને આરોગ્ય ની સંભાળ રાખવા માટે એ લોકોની કાળજી રાખીએ આજુબાજુના એરિયા ને સાફ રાખીએ પછી અમે લોકો જે જગ્યા બધી રમે એ જગ્યા પણ રોજ લીચીને સાફ રાખી અને બિલ્ડિંગમાં પણ એવું જ અમે લોકો બધા બિલ્ડંગ વાળા પણ રોજે રોજ એક માણસ રાખેલો છે રોજે રોજ કશું ઝાડું પોતું કરી જાય અને કચરો લઇ જાય એ રીતે એટલે રોજ ની રોજ સફાઈ થાય એટલે આપડે વાનગી બી ઓછી રહી અને આજુબાજુને એરઓ સાફ સફાઈ ર એટલે છોકરાઓ રમતા હોય ને તો થોડો આપડે ભયજનક ઓછો રહીએ એટલે આપણને થોડો ડર ઓછો લાગે અને છોકરાઓ ઓછા આપ આ રીતે અમે તો અમારા ઘરના નજીકની અને ઘરની આ રીતે સાફ સફાઈ રાખીએ છીએ શું કેવું તમારું
હા બિલકુલ સાચી વાત છે ઋતુ છે ને કોઈ પણ હોય ઠંડી ઠંડી હોય ગરમી હોય કે વરસાદની ઋતુ હોય છોકરાઓ છે ને તે આપણે આપણું પોતાનું આરોગ્ય અને છોકરાઓનું આરોગ્ય પણ સારું જ રાખવું પડે છે હવે એ બાબતમાં તો એવું છે ને કે આપણે જે ઋતુમાં જે રીતે કાળજી લેવાની હોય તેજ રીતે આપણે કાળજી લેવી જ પડે છે તો જ પછી આપણા છોકરાઓનું અને આપણ પણ આરોગ્ય સારું રહે છે જેમ તમે કીધું તેમ હવે વરસાદમાં શું થશે કે જ્યાં જોય ત્યાં ખાડા ખાબોચિયા હશે અને ત્યાં છે ને મચ્છરનો દ્રવ વધી જશે કે તે તમારી વાત સાચી છે કે એ બી આપડે બધું ધ્યાન રાખવાનું હશે ત્યારે વાતાવરણ ઠંડુ થઈ જશે સૂર્ય ન પ્રકાશ હશે નહી એટલે બધા છે ને તે કીટાણો આપણને જલ્દી થી અસર કરશે કેવી જ રીતે ઠંડીની ઋતુ ની વાત કરીએ તો ઠંડીની ઋતુમાં આપણે બરફ ફરવા નીકળીએ છીએ આપડણે બહાર કશે આથો મારવા જઈએ છેએ તો શું થાય છે કે આપડે અ શરીરનું તાપમાન અને બહારનું તાપમાન તમને સાથ નહી આપે એટલે તમે તે રીતે માંદા પડો તમને શરદી ખાસી એવી બધી બીમારીઓ થાય અને એના તમને તાવ આવે એટલે તમારે કોઈ પણ ઋતુ હોય તમે તમારું આરોગ્ય સાચવવું જ પડે અને એના માટે તમારે છે ને પેલા ઘરગથ્તા ઉપાય જ કરવા પડે અને પછી તમારે ડોક્ટર પાસે જવું પડે એટલે એ વાત તો તમારી બિલકુલ સાચી છે કે આપણે કોઈ પણ ઋતું હોય આપડણે આપડ આરોગ્ય ન અને સ્વાસ્થ્ય ન ધ્યાન આપણે પોતે જ રાખવાનું છે ચલો તમારી સાથે વાત કરીને ખુબ ગમ આાભાર આવજો